હલો હા સંભળાય છે.
હા, હા સંભળાય છે બોલો.
હા બોલ કેવું શું કરે છે?
કઈ નહીં બેઠી છું અત્યારે તો.
બસ આરામ કરે.
હા આરામ
તો હવે આરામ થયું કે નહી જોબ છોડ્યા પછી.
હા તોય શું તોય શું સવાર ઉઠી ને ટિફિન ને વિફિન બનાવવાનું.
બપોરે તો ઊઘી જાય છે ને.
હા બપોરે તો આરામ છે.
હા દવા બવા ચાલે છે કે પતિ ગઈ. હું છું સ્કૂલમાં જ હા? તો મેં કીધું લાય વાત કરી જેવું શું કરે છે હા.
હમ. કઈ નઈ બેઠી છું અત્યારે તો હજમ ના હજુ સુધી નઈ ગઈ વિચારું છું જવાનું પડ ના વિચારું જો આને એ દિવસે વરસાદ આઈ જાય.
હા એ તો હમણાં વરસાદ તો રહેવાનું જ છે.
હા અને તો આવા કીચડ માં નીકળવાની બી ઈચ્છા નઈ થતી.
એ પણ છે મમ્મી જોબ જાય છે મમ્મી કે છે કઈ.
હા મમ્મી જાય છે.
ઘરમાં પૈસા વૈસા ની તકલીફ પડે?
ના.
નથી પડતી.
અત્યાર તો નહી પડતી.
હાજરે પણ તું ઘરે પણ ક્લાસીસ ખોલી લે ને તો થઈ જશે.
ઘરે પણ તમને કીધું તો ખરી મેં.
અહિયાયા હું તને એક ઘર સેટિંગ કરી આપું બોલ ત્યાં જઈશ બે ત્રણ છોકરા સેટિંગ થઈ જશે પછી ધીરે ધીરે તું કરજે તો ત્યાં કરજે.
કલાસીસ સીવાય કોઈ કંપની હોય એવું કો મને.
કંપની તો મેં તને કીધું હતું ને કે બાપુનગર સાઈડ બે બોર્ડ મારેલા છે.
હમ બાપુનગર સાઈડ પેલો ફોટ મોકલે તો તમે કઈક એ?
એ નહી ઓલી શું કેવાય આપડે બાપુ ના નગર ચાર રસ્તાની આગળ નથી જતા
હમ.
બસ ત્યા.
અચ્છા.
હા પછી ડિમાર્ટમાં તને કીધું કે એક વખત તું રિઝુયમ નાખી આય.
ડીમાર્ટમાં ડીમાર્ટ બી જવાતું નઈ.
કઈ નહી હમણાં તો હમણાં જ બેઠી છે એટલે પેલા આરામ કરી લે પછી જજે. હા અને ઘરમાં ના હું જોવું જ છું પણ અહીંયા શું મને અહીંયા સેલરી ઓછી પડે છે કંઈક પાર્ટ ટાઈમ થાય એવું હોય ને.
હમ્મ.
તો મારું સેટિંગ કરું તારું પણ કરું.
હા. કેમ કે મને તો કંપની માં જ પોસાય ટીચિંગમાં નહી કરવી માર.
નજદીકમાં હોતી નથી દૂર દૂર પડે છે અને તારે નક કરવું નથી.
હા.
હે ના?
એમ તો મારી એક બેનડ છે ને જાય હોન્ડા કંપની પણ એ તો ક્યાં આવે મહેસાણા બાજુ. મને કે કે તને રખાવું પણ કે તું તારો વજન વધારે પાંત્રીસ કિલો જેટલો કરી દે.
તો તારો પાંત્રીસ કિલો પણ નથી?
હ અરે પિસ્તાળીસ કિલો સોરી.
અચ્છા એવું છે.
હા. મારે તો ખબર ને કેટલો હતો કરાયો ત્યારે પાંત્રીસ કેટલું નતું આપડે વચ્ચે કરાયો તો સ્કૂલમાં, તો મારે તો વજન ભી નહી હા.
પણ થોડું ખાવાનું રાખ તો વધશે.
હા તે એજ એવું કે કે ચણા ને કેળા વધારે ખાવાના.
હા દુધ અને કેળા ખાઈશ ને તો એનાથી જલ્દી વધે છે એકદમ કેલ્શિયમ વાળો હોય છે.
હા તો મારા મમ્મી લાવે છે કેળા એવુ.
હા એ સવારે ખાઈ લેવાનું પછી મોટા ભાગે શું કરવાનું બે ખજૂર લેજે બે કાજુ, બે બદામ બધું મિક્સર માં અંજીર વંજીર જે બધા ડ્રાય ફૂટ આવે છેન હા. એ બધું મિક્ચરમાં ક્રશ કરીને એની સાથે દૂધ અને કેળું નાખીને ખાઈશ ને તો અઠવાડિયામાં તો ઘણો ફેર આઈ જશે સ્કીન બી
ખજૂર ખજૂર થી બી વજન એ થાય લોહી બનેન એનથી.
ખજૂર થી લોહી બને, લોહી સુધારો થાય ખજૂર થી બહ બધું. સારું હોય છે.
ખજૂર આપડે કઈ પેલી હોળી માં લાઈએ છીએ કે પેલી લાલ એકદમ આવે છે.
એ કોઈ પણ ચાલે હોળીમાં લાવો એ ચાલે હોલી ખારેક હોય છે એ પણ ચાલે કોઈ પણ ચાલે.
હ અચ્છા ટ્રાય કરીશ દૂધમાં નાખીને એનું બનાવીશ.
હા એટલે શું કરવાનું રાત્રે એને પલાળીને મૂકી દેવાનું બધું અંજીર કાજુ, બદામ, પિસ્તા, પિસ્તા તો ચાલશે. અંજીર, કાજુ, બદામ, ખજૂર એ બધું એક પાણી પાણીમાં નાખી અને મૂકી દેજે પછી અને
પછી સવારે એ કરવાનું એને, દૂધમાં એ કરવાનું?
હા સવારે એક કેળું અને એની સાથે દૂધ મિક્સર માં ક્રશ કરીને નાખી દઈશતો થઈ જશે.
હમ્મ, વચ્ચે એક ફેર બનાયો તો મેં બનાના શેખ પણ ના ભાય્યો.
આ ભાવશે આ દૂધમાં થોડી મોરસ ખાંડ વાન ચીની વિની નાખ દે ને એટલે ભાવશે. કેસર નાથી સય ગળિઓ થઈ જશે.
હમ્મ.
હેને?
હા, બીજું કેવું પ્રિયાંશિ નું કરાયું?
પ્રિયાંશી અત્યારે ઘરે છે એનો રિપોર્ટ વિપોર્ટ કરાવ્યો અને દિવસ થી આરામ નથી, ના યાર નથી સારું એને.
હમ્મ, એટલે શું વધારે છે આના મોટી?
હા એટલે પરમ દિવસો હું બહાર ગઈ હતી ને એ સ્કૂલ માં આવી હતી તો એનો ફોન આવ્યો કે મમ્મી કે મને બઉ તાવ આવ્યો છેને તબિયત નથી સારી તો એને તો ચલાય નહી તો રીતિકા અને સરસ્વતી એના ક્લાસની બે છોકરીઓ ઉપાડી અને નીચે મૂકી આયા પછી મારી એની ફઈને કીધું તો એ લેવા આઈ લેવા આવી ને મને ફોન આવ્યો કે બઉ ઠંડી ને તાવું છે કે તું ફટાફટ આવી તો હું તો ત્યાંથી આવી મારા મમ્મી ને ત્યાં ગઈ તો મમ્મી ત્યાં ગઈને મેં ફોન કર્યો કહું કેવું છે પ્રિયાંશીને કે આ અત્યારે ઊંઘી ગઈ છે તો મે ઊઘી ગઈ છે તો હું શાંતિથી કલાક પછી જ જઉં પછી પાછો કલાક પછી ફોન આવ્યો કે બહુ બધું થઈ ગયું છે તું આય તો હું મારા પપ્પા ની એક્ટિવા લઈ અને ત્યાં ગઈ તો એને તો ચાલવા નઈ હોશ નહી ઊભી ના રહી શકે ચક્કર ઠંડી ને એવું બધું ચાલુ હતું મેંદુ લાઈ હોય ને અહીંયા થી ડાયરેક્ટ દવાખાને લઈ જઉં હું સાજી જે એને અમારે ત્યાં દવાખાનું છે ને ક્લિનિક ત્યાં લઈ ગઈ
હમ્મ.
ડોક્ટરે પેલા સોનોગ્રાફી જોઈને મને કીધું તું કે ને પ્રોબ્લમ છે તો તમે હમણા જમવા બમવાનું આપતા નઈ ખાલી લિક્વિડ આપજો ને દાળ ભાત જ આપજો તો એને સોમવારે રવિવારે શું કર્યું મોમોઝ ખાઈ લીધા ને અમે એને વધારે થઈ ગયું
હા બહાર નું ખાઈ લીધું ને મોમોસ તો હેવી કેવાય.
હા ને આંતરડામાં સોજોને ઇન્ફેક્શન એવું હતું. તો મને ડોક્ટર બોલવા લાગ્યા એ તમનેને મેં પેલા સમજાવીને કીધું તું તમે ના કર્યું તો હવે હું શું કરીશ કે તમે હવે એને ડાયરેક્ટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં લઈ જાઓ અને ત્યાં જઈને એડમિટ કરી દો. એને કે અઠવાડિયા સુધી કે મોથી ખાવાનું બંધ થશે ને કે લિક્વિડ અ થો થી વળ્યા આપશે.
હમ્મ તો અત્યારે ક્યાં છે ઘરે?
હા એ ઘરે છે તો હું તો સાંભળીને જ રડવા લાગી પછી આમ ગઈ ને
હમ્મ.
તો બીજામાં ત્યાં બાળકોનું ડોક્ટર છે ને ત્યાંથી એનો બોટલ ચાલુ કરી છે તો સવારે જાય છે. સાંજે જોઉં છું હવે કાલે સોનોગ્રાફી કરાવા જઈશ.
મારે વચ્ચે એક ફ્રેન્ડને ફોન કર્યો હતો કોલેજ ફ્રેન્ડ તો કે મને પથરી હતી કે નાની તો બે દિવસ તેને હોસ્પિટલમાં રાખી સિવિલ માં બાટલા એવું ચઢાયા તો ક્યાં એમને મ જ નીકળી ગઈ.
તો
હલો.
હા તો બોલાય બોલ સંભળાય છે.
હા. તો મેધું ઓપરેશન કરાવ્યું તો કે ના બે દિવસ બાટલા ચઢાયા એમાં તો નીકળી ગઈ કે અને બે દિવસ હા પથરી જતી અને બી હા.
તો નીકળી જાય છે ઓટોમેટિક
હા બે દિવસ બાટલા ચઢાવને લિક્વિડ જ પીધું કઈ ખાવાનું નહી. કે બે દિવસ કે હું લિક્વિડ પર હતી.
આને સુમન નાની છે અને પથરી હમણાં સોનોગ્રાફી કરાવી ને તો એમાં પથરી તો આવી નથી પણ એને આવી રીતે આંતરડામાં સોજો ને એવું બતાવ્યું છે.
હમ્મ. સોજો તો હોય તો મટી જાય દવા હોય તો કેમ કે મને બી સોજો જ આવ્યો તો ન પેલા એપેન્ડિકસ પર સોજો હતો મન તો
એવું છે.
હમ.
તો હવે તને અમ ઓકે છે.
હા તો હજુ તો દુખાય સામુ ફે રાતનું
તો પછી દવા લાવે કે.
ના એમનેમ જ મટી જાય એમને થોડી વાર દુખાય પછી આરામ થઈ જાય એ વળી પાછું. થોડીક વાર એને એકદમ ઉછલો મારે જાણે હા એવું થાય થોડી થોડી વારે.
કઈ નહી સાચવો તબિયત હું પણ પ્રિયાંશ ને સાચવું જ છું બીજું તો શું કરશું.
હા એ ને તારી મમ્મી કેતી હતી. કે તું વચ્ચે જવાન થાય ને મારા મામા ન ઘરે તો કરાવી દેજે ચેકઅપ
હા પણ એક વખત તો અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં ટ્રાય કર એ ત્યાં પૈસા નથી લેતા.
હમ.
ચેક કરાવી ને લે કેમ કે આ પછી આગળ મોટું થાય છે ને તો ઓટોમેટિક પેટમાં ફૂટી જાય છે અને એના માંથી બઉ વધુ મુશ્કેલી વધી જાય છે.
હા પણ મમ્મી કે કે આપડે અમારે શું. પ્રાઈવેટ હોસ્પિટલ છે મારા મામા નુ ત્યાં વાળી એટલે ઓળખીતા છે ડોક તો કે ત્યાં ચેક કરાઇ હશે ને મે હરશીલ તો ત્યાં જ કરાવએ પ્રાઇવેટ પ્લા સરકારીમાં મારા મમ્મી ને ભરોસો તો નહી કે લોકો હારા સીધું ઓપરેશન ની જ વાત કરે.
ના ના ઓપરેશન એવું ડાયરેક્ટ નથી કહેતા અને આ પ્રાઈવેટ વાળા કઈ. પૈસા ખાવા માટે ગમે તે કેહેતા હોય છે એના કરતા એક વખત આપડણે બે ત્રણ દેખાડે બતાવેલું સારું હોય.
હમ.
અને હું તો કઉ છું ઓલુ કાર્ડ આવે છે ને આયુષ્યમાન કાર્ડ એના પણ ઘણી દવા ફ્રી થાય છે એ કઢાવી આઈ
કાડૅ નહી ઇ ક્યાં કઢાવવાનું
અરે ઘરે બેઠી તો જયા ને અર્બન હેલ્થ સેન્ટર માં હા નીકળી જાય અર્બન હેલ્થ સેન્ટરમાં આપડાે ત્યાંનું જે લાગતું હોય ને
આપણા અહિયાં નજીકમાં છે આપડે ઇ બાજુ
હા જ્યાં જીયા હા હા જ્યાં નજીક પડે ન ત્યાં જવાય.
હમ્મ.
એમાં આધાર કાર્ડ ને એવું બધું લેઈને જાજે તો કાઢી આપશે. અમણાં નઈ મારા સસરા ની પાંચ લાખ સુધીની દવા ફ્રી હોય છે હમણા તો માર સસરા બો બીમાર થઈ ગયા તો એમને આ હા કેલોઇસ્ટ્રોઇન ને એવું બધું વધી ગ્યું તું ને હાર્ટમાં બી પ્રોબ્લમ હત. તો એ આયુષમાન કાર્ડ મા એમેને એડબીટ કર્યા ને ત્યાં
હમ્મ.
તો એક રૂપયો ખર્ચો નથી લીધો અને દવાખાનું તો એટલું હાઈ ફાઈ હતું ને મસ્ત. બધ્ધી દવા ફ્રીમાં થાય ઇ બધ્ધા રિપોર્ટ ઈ સીજી ઇલજી એસ સી.
છા એટલે કોઈ બી દવાખાનમાં આપડે જઈ શકીએ.
ના કોઈ બી દવાખાનામાં નઈ એનું એક લિસ્ટ જાહેર કરે છે કે તમારે આ દવા આનામાં આયુષમાન કાર્ડ ચાલશે પણ એ દવાખાના બધા સારા જ હોય છે પ્રાઇવેટ એટલે ટ્રાય કરી શકીએ એમ
હ લે આપને લિસ્ટ આપેલી ઓય કે આટલા આટલે જગ્યે જ ચાલશે તમારું
એ લિસ્ટ નઈ આપણેને આપણા નજીકના દવાખાના હોય ને તો આપણે ચેકઅપ કરાવા જઈ ત્યારે પૂછી લેવાનું કે તમાર જે આયુષમાન કાર્ડ ચાલે છે ચાલતું હશે તો સામે વાળા આપળેને હા કેય છે અને એ ફ્રી માં નથી થતી દવા એમને ગવર્મેન્ટ એટલા પૈસા આપી દે છે.
અચ્છા.
હા એ દવાખાના વાળાઓને એમનો ચાર્જ મળી જ જાય છે.
હમ્મ, પણ આપળા માટે તો ફ્રી જ ન
હા, આપડા માટે ફ્રી પન ગવર્મેન્ટ તરફથી ચાર્જ મળે છે.
હમ્મ.
એ એટલે એક વખત કઢાવી આવજે મારેયએ જવું છે
હમ્મ, ત્યાં જાવ તો મન કેજો હને.
અઉ મને તો અત્યારે ટાઈમ નથી જો કાલે મારુ ઓલીનું સોનોગ્રાફી કરાવા જવું છે.
હમ્મ, હા એનું પેલા કરાય આવજો.
હા એજ ને અ-અ-અ અ અહીંયા પાછું આવાની ઈચ્છા
ના
વાન છુટકારો મળ્યો.
તો અરે-રે-રે બાર જ નીકળવાની ઈચ્છા ની થતી ઘરની
નઈ બસ આરામ કર અન સેલેરી અકાઉન્ટમાં આવી કે નઈ?
સેલરી તો આપી દીધી કેશ મને અકાઉનમાં નથી નાખી. હઅ-અ હા આ એ બી સાથે આપી દીધા.
અચ્છા તો સારું કેવાય આપ્યા છે તો
પ્રિયા મેમ આવે છે કે નઈ?
એ તો કદાચ પ્રેગ્નેન્ટ રઈ ગઈ લાગે છે.
હા અરે મારે પેલું-લું એક્સપિરિયન્સ લેટર લેવો છ મેમના જોડથી
એવું છે તો અય કાલ કાલે મેસેજ કરીને આઈ જજે ને એની પાસે શું
હમ્મ. ના મેં પ્રિસ્કા મેમ જોડે માગ્યો તો પણ એમને એમ કીધું કે પ્રિયા મેમને કોન્ટેક કરજો તમે તો પ્રિયા મેમને મેં કીધું તો એમને મન કીધું હું ફોન કરીશ સામેથી ત્યાં સુધી હું બનાવડાઈ દઉં પ્રિન્સી મેમ જોડે થી તો હું તમ તમને કઉંને ત્યારે તમે આવજો.
ના એને તો દસ વખત એક વખત વાત કહીશને ત્યારે ખબર પડશે પણ એ હવે ત્યાં તો છે નઈ કાલે ફરી એક વખત
હા એ મેં જોવી એમની પેલી લીવ એપ્લિકેશન.
અજી છે ગ્રુપમાં તું?
હાઅ-હ-હ
એવું છે.
હમ-મ-મ
કઈ નહી, સારું.
હા, હમણાં તો ટાઈમ મળશે અલગ એમાંથી એ થઈ જઈશ ક્વિટ થઇ જઈશ.
શું કહે છે?